ઓ હલો.
હલ્લો.
હા સંભળાય છે બા
હા સંભળાય છે બેટા શું કરત તું?
બસ કશું નને અહયા લખવા બેઠી હતી.
એવું જમી લીધું
હા જમી લીધું તમે જમી લીધું
હઉ તમે શું ગમ્યા
અમે ભીંડાનું શાક રોટલી પાપડ
સરસ આટ ચોમાસામ તો એવ બધું સારું લાગે
હા
તો જો ખીચડી વઘારી હવાની હતી પછી ચોરી રીંગનું શાક કર્યું ચારપત ભાકરી કરી પછી પાછી શું સેવો તરી આપડી તારી એ મિક્સા સવાર પાપડ ખીચડી ખીચડી બધાકારનું શાક ને છાસ હતું.
બરાબર અમે સવારે દાળ ભાત કર્યું તું ને ત ત્યાર પછી રોટલી શાક ને પેલાં અડદના પાપડ નહીં આવતા એ કર્યા
હમ
પેલા અડદના પાપડ નહી આવતા
હા હા હા હા. હા માર ઘેરે હું હડદના પાપડ એ રાખું છું આસવાન ના દાદાને તો વાસવા નાજગમ હ
સારા લાગે
હા સાચી વાત આજે તો જો ને બકા વરસાદ હપ્ાનું આઠ વાગ્યાનું ચાલુ છે.
હમ વરસાદ હવે ચોમાસું છે તો પડવાનો જ ને
પણ બધા નતો આવતો તારે એટલો ઉકળાટ થતો તો એમ કઈક આવે તો સારું અને આજ થી જ એન્ટ્રી તારીખ તે હળ ત બપોર પંદર મિનટ વહી રહ્યો પછી પાછો ચાલ્યો
પડતો હતો ધીમો ધીમો છાંટાં છાંટાં પડતો હતો ત્યારે
ના એ તો ટોટલી બંધ થઇ ગયો હતો બધા
એવું છે ના અહી તો સ વરનો વરસાદ પડે છે એક ધાર્યો હજુ બંધ જ નહીં થયો.
નાા એ તો વધારે થાય ધીમો થાય એવું બધું થાય પણ કર તું નીચ ચાલુ છે. વચ્ચે રે એકવી દોજુનાઈ રેટવી દો પંદર મિનિટ હ છો એ વરસાદ બિલકુલ નતો પછી પોળા સાથે ઝરમર ઝરમર ચાલુ હ ખૂબ ખૂબ છોટા દાદા વધ્યો તતા જ ચાલુ જ છે આમાં તો એ બધું એટલું સેસ કરનારું મળરનારું બધું એટલું ભરા ગયું છે અને સ્કૂલોમાંય રજા
હ શું કરવાનું બધે પાણી ભરાઈ ગયા છે.
હા અને આખો દિવસ પડે ને એટલે આમે બધે ખોદેલું છે બધ એટ કઈ તો બધા રસ્તા બ્લોક કરેલા છે એક મહિના સુધી શ્રેયસ કરનારું બન છે.
અને બીજું તો તમને કઉું હજુ ત્રણ દડા પડવાનું
હા ત દળા ની આગાહી છે અંબાલાલ અંબાલા લાગ્યા હ કરતા તને દાદાનેભરાતી ત મજજો ત કે મેં બતાઈ છે નની કે તો બહ જઘરો છે
હ
કે એની આગાહી સાચી પડે છે.
હમ ના પણ બહુ ઉકળાટ થતો તો ગરબી થતી હતી.
હા હવે જ્યારેક ઠંડક નાખશેો પણ.
હમ પણ મચ્છર થશે ને. પછી પેલે રાતે લાઈટ ચાલુ કરી ને તો જીવડા આવી જ.
હા પલા ઉલતા મકોડા આવે. એ વરસાદ બંધ થવા દે એટલે પછી જો.
અને પછી છે આપડે લાાઈટ બંધ. કરીએ તો જીવડા તો કઈ હોય ને પાંખો ઉડતી હોય.
હા નળી હવાર માં વાગે ને કચરો બકા તો નળ પાંખો પાંખો હોય. આ ત્રાસ બહુ છે ચોમાસામાં મચ્છર નહી થવાના આવે. તદક થવાનું હોય ને પેલા મચ્છર થવાના ર. ગુંભાવનો.
આ બધું ચાલુ. થઈ જશે પાછી બોલ શું કરે.
સાચચછી વાત છે એ બધા બેઠા છે બાર.
હ.
હું લખતી હતી પછી તરો ફોન આવ્યો તો આ બાજુ આવી.
હલો.
એમાં પપ્પા બધા વાતો કરતા હતા જમીને.
એવું ગમડા મારું પણ હ તોવાનું મને તો ગમડા મારું ગમે શેર કરતા. એ વધારે હ હજુક ના તો ભેગા થઈ વાતો છૂતો કરે. મજા આવે નાહી.
હા મજા આવે ચાલવા એવું જવાનું મળે ને એવું.
હા તમેરે લાઈટું જાય.
જાય ને આજે વરસાદ પડ્યો હજુ એકઈ વાત નઈ ગઈ.
હા અમાર હવાર ગઈ હતી પછી બપોર જરીકાઈ. બે મિટમાં પાછી પાછી લાગી.
અમર છે ને લાઈટો ક્યારે જાય કાપ મૂકે ને તારે. ત્યાં ઉનાળા પેલા વયરો નહીં બદલતા. અને પેલા જળ કાપવાનું ને બધું રિપેરિંગ કામ કરે. ત્યારે થાય તો એ પણ કેવું.
હ.
કે પેલું ગ્રા હવે તો બધા ફોનમાં મેસેજ નહીં જતા કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી યાર. તારીખે લઇટ જવાની છે એવો મેસેજ આવી જાય.
હા આવે છે છે વિદ્યુત કરતો હોય ને એમાં આવે છે ડાયરેક્ટ.
હમ.
મોબાઈલ થી ભરે ને અમારે તો ભલે સ્માર્ટ મીટર નાખ્યા છે ને. તે બહઉ જ બિલ આવે છે બોલ.
અમારે અહિયાં સ્માર્ટ મીટર જ છે.
અમાર મહિના નું આવે ને. તો એક હજાર રૂપિયાની આજુબાજુ તો આવે જ.
હમાં તો વન બકા બાવીસ. તો એકવી રૂપિયા હજુ એક મહિનોના. ઓગણીસ કે વીસ તારીખે મલાાય.
પણ આમા બે માલનુંું ઘર ને તો ઉપર જુદું મીટર નીચે જુદુ મીટર એટલી.
એવું છે બ. હા એટલે ઉપર આપડે ભાડે ના વાપરતા હોય ભાડે આપી શકાય છે.
હા એટલે બે મીટર જુદા જુદા રાખ્યા છે. એટલે જે હોય વપરાશ થાય એવું ઉપર નીચેનું જુદું જુદું બિલ આવે.
હા એ હારું એ તો સબમિટર નખાઈ દેવાનું મ પેલું કાઉન્ટ વાળું આવશે ને
હા.
એ નાખી દેને તોએ ચાલે. એટલે જેટલું વપરાય ને એ કાઉન્ટ બતાવે હે પ્રમાણે ભરાય.
અને હવે તો ઓનલાઈન આઈ જાય છે બિ લઈ.
પપ્પા ની તબિયત હારી છે બેટા.
હા બધાની સરસ તમારી
અમારી એ બકા હારી છે પણ ઘરમાં ઘરમાં પુરાયેલા રહીએ છી અમે તો આ એ બાર ઉઠલેને હાય પણ વરસાદ ના લીધ તો. ઉઠલાય ના બેહાય ઘરમાં છે હવારના.
દા કાલે દવા. ખાન ગયા હતા તો તમને સારું થયું.
હા હારું છે.
બરાબર.
અને એમને પગડું બતાવવા જેવાનું છે પ ચલાતું નહી ને. એટલે કાલે પાછા જશે હારથમાં શભી થશે એમને બતાવા
વરસાદ ઓછો હોય તો દાદાને કે જઈ આવજો બહુ વરસાદ પડે તાર ના જ.
હા ના આજે તો આજ જવાનું હતું પણ આ વરસાદ ચાલુ ને ચાલુ. હો ને એટલે પેલી પાછી અમારી દીકરી છે ને એ. જવાની હતી જોડે કારણ કે દાદાને હંભળાય નહીં એ એટલે એક જણ જોઈએ જોડે. સાહેબો ડોક્ટરો ધીમું બોલે આ હોભરે નહી પણ એમના લીધે બરાડા પાડીને તો બોલે નહી.
એવું થાય સાચી વાત.
એટલે મા બેબીની બેબી છે ને એને લઈ જાય જોડે.
બરાબર.
એટલે હું ભરાય ને એટલે પછી કે દાદાને
હા બરાબર. અને પેલો રોજ આપણી જોડ ઘરમાં રે. તો હોય ને એટલે આપણે કહીએ ને તો એ સાંભળે પેલા ડોક્ટર તો કોઈક દિવસ બોલે એટલે શું કેહે છે શું કેહે છે એમ કરે.
હ હા ડાક્ટર ને ખબર હો પડે એ લોકો ને ટેવ ના હોય બકા મોટેથી બોલવાની. તો નોર્મલ બોલતા.
બીજા એ પેશન્ટ હોય ને એટલે મોટા મોટા અવાજે ના બોલે દવાખાનામાં
હા અને અમે ડોક્ટર ન આ બોલવાની સ્પીચ જ એમ લખાઈ એકદમ ધીમો બોલ્યા.
ધીમે બોલે.
હા.
અને ઘણી વાર તો આપડણે પૂછવું પડે આપણે સામાન્ય હોયએ તો કે શું કીધું સાહેબ
હા હાચી વાત ડબલ રીપીટ કરવું પડે.
હા એવું થાય.
બીજે શું ચાલે છે બોલ.
આ લખવાનું બહુ છે અવે કોલેજ જવાનું હતું પણ શાંતિ વરસાદ પડે છે. તો કે રજા એટલે.
હારું શાંતિ બાપા હવે તમે. ગયા હોય કોલેજ અને રસ્તા હલવાઈ જાવ તો શું કરે પપ્પા મમ્મી અને છેક ગામડે જવાનું
અને છે ને બુદ્ધે પાણી ભરાઈ ગયું ને તો બધા વાહનો એ આવતા જતા નહીં.
હા તો કેમ નુ આવાનું ઘેર પછી હલવાઈ જવાય બાપા. રન આજે યેએ આગળ પડે અ મારો બાબો એ ના ગયો, બોલ આજે.
અરે પલડી તો જવાય વાંધો નહીં, પણ છે ને ચોપડાં ભીના થાય, કપડાં ભીના થાય. અને આપડે તો માથું ભીનું થાય પછી સરદી થઈને પછી ચાલુ રહેે, હમ્મ
બોલ અમે તો આ ભાઈ મારો બાબો છેને, એ કંપની તરફથી બહાર જાય, તો કેટલા બાર તેર દિવસે આયો, ને હાંજે મળલવા આવ્યાને હુતો, પણ વરસાદ ચાલુ થયો ને
હા
ફોન કર દીધો મમ્મી આજે નહિ અવાય હ, મે હા બેટા ના આઈશ ખાલી ખોટી જોખમ નહીં આવે પણ, બધે ફરી ફરીને આવવું પડે.
હા અને તાર અત્યાર વરસાદ થોડો ધીમો પડતો હોય, હમણાં કલાક પછી એકદમ વધે તો શું કરવાનું?
હા, ના પણ કન્ટિન્યુ જાવું રહું, હવારનુ ચાલુ હોયને. આપણા રોડ કેવા છે, કઈક રોડ એવો હોય બંધ બેહી જાય અને બાઈક બાઈક લઈને ફસાઈ જાય તાર.
અને બીજું કેવું, કે પાણી ભરેલું હોયન ખાડો બાળો દેખાય નહી. તો શું કરવાનું?
હા એ બધું વાંચવાનું.
અતારતો બહુ સાચવીને નીકળવું પડે.
હા, નડિયા ના બધા રોડ ખરાબ કર નાખ છે, આ મ્યુનિસિપાલટી વારા વરી, ચોમા હાવેને તો કામ કાઢે શે, શું કરવાનું?
હમ્મ, આ બસ સ્ટેન્ડની આજુબાજુઈ કેવું થઈ રહ્યું છે.
હા, કશું કામનો પાર મિનતા નહી. હા કાચબા ગતિએ કામ કરે છે, પબ્લિક વિચારી હેરાન થાય છે, શું કરે
શું કરવાનું?
આવું છે, હમણાં પૈસા આલે તો ફટફટ કામ થાય, પણ નેતાઓ પૈસા ખઇ જાય છે.
વાવા થઈ જાય છે શુ, એ કોમ કરે છે, એ હારું કરે તો હારું.
પણ એ કામ જ એવું કરે, કે પાંચ વરસ ચાલે નઈ, કેમ કે વસ્તુ બગડશે તો એની નવી ગ્રાન્ટ પાસ થશે, તમ સારી બનાવશો તો ની વસ્તુ ખરાબજ નઈ થાય, તો એને પૈસા નઈ મળે પછી.
હાચી વાત છે.
એટલે એ પેલ્લેથી જ ખરાબ વસ્તુ બનાવે.
હાઉસિંગ બના હા.
અને પછી ફરી પૈસા પાસ થાય.
હા, એ તો એવુંજ ને બકા એ એમને એમ થોડું સત્તા પર બેઈ ગયા બધાં, ભન્યા ગન્યા વગરના.
એ તો એવુંજ રેવાનું, ભારત દેશ આવોજ છે, ને આવોજ રેશે. ચલો હું તમને થોડી વાર પછી ફોન કરીશ હ, માર થોડુંક કામ છે.
હાલ હાલ, વાંધો નઈ હ બેટા કરલે પછી, હ જય સોમનાથ, જય સોમનાથ.